હા તમને મારો અવાજ આવે છે.
હા આવે છેને.
હા તો નમસ્કાર આજે આપડે જે આપણે ગણેશ ચતુર્થી હોય છે. એ દરમન જે ખાવાતો જે પરંપરાગત ખોરાક હોય છે. એ વિશે આપણે વાત કરીએ.
હા આ વિષય તો ઘણો રસપ્રદ છે અને. આમ આનંદમય નો તહેવાર છે.
હ હ આ તહેવારમાં ઘર અને. મંદિરોમાં વિવિધ પ્રકારના ભોજન બનાવવામાં આવતા હોય છે.
હા અને દરેક પ્રદેશમાં કેવું કે અલગ અલગ વાનગીઓ પણ જોવા મળે આ સમયે.
હા સૌથી પહેલા જે મોદક હોય. એનું નામ યાદ આવે આપણે ગણેશ ચતુર્થીથી.
હા બિલકુલ બિલકુલ કેમ જોુવ ને. મોદક ના છે ને આ ગણેશજી નું બહુ જ પ્રિય ભોજન માનવામાં આવ્યું છે.
હ જે મોદક હોય છે એ મોટાભાગે ચોખાના લોટથી બનાવવામાં આવતું હોય છે.
હા તેમાં કેવું કે ગોળ હોય નરિયલ હોય. અને એનું આમ સ્વાદિષ્ટ જે પુરાણ હોય ને એ ભરવામાં આવે મોદક ની અંદર.
હા કેટલાક લોકો છે એ. ઉકાળેલા મોદક બનાવતા હોય છે.
અને મેં તો જોયું છે કે અમુક ઘરોમાં તળેલા મોડક મોદક પણ બનાવે છે.
હા જે બંનેનો સ્વાદ હોય છે એ એકબીજાથી અલગ જ હોતો હોય છે.
હમ પણ બંને તહેવાર ની આમ એક શોભા તો વધારે જ છે.
હા જે આપણે જોઈએ તો મોદક સિવાય જે લાડુ હોય છે. એ પણ ઘણું પ્રચલિત હોય છે.
હમ બેસન ના લાડુ જુવઓ બુંદી ના લાડુ જુઓ. કે રવા ના લાડુ જોવ બધા એકદમ સરસ હોય.
હા મીઠાઈ ત વ્યવહારનું જે મહત્ત્વ હોય એ એનો ખાસ ભાગ હોય છે.
હા હા મીઠાઈ થી કેવું કે ઉત્સાહ અને આનંદ એકદમ વધી જાય.
હા જે આપડે પુરણપોળી છે એ પણ. ઘણા ઘરમાં બનાવવામાં આવતી હોય છે.
હા તેમાં કું દાળ અને ગોળ ન એક પૂરણ બનાવવામાં ભરવામાં આવે છે.
હા તેની સાથે ઘી પણ પીરસવામાં આવતું હોય છે.
એટલે કેવું કે ઘી છે ને એનો સ્વાદ એકદમ આમ વધારી દે.
હ જે શીરો છે એ પણ એક લોકપ્રિય વાનગી છે.
હ તેમાં કેવું રવો છે ઘી છે. પછી ખાંડ છે અને ડ્રાયફ્રુટ એવું ભેગું કરીને વપરાવામાં આવે
હા કેટલાક ઘરમાં લાપસી પણ બનાવવામાં આવતું હોય છે
હા લાપસી કેવું કે ઘઉં ના જે ફાળા હોય ને એમાંથી તૈયાર થવામાં આવે છે
હં આ વાનગી જે છે એ સરળ અને સ્વાદિષ્ટ બેવ હોય છે
હમ તહેવાર માં કેવું દૂધની વાનગીઓ પણ ઘણી બને છે
હા ખીર ઘણી જગ્યાએ બનાવવામાં આવતી હોય છે
હ ચોખાની ખીર હોય અને સેવની ખીર બંને આમ બ બહુ ફેમસ ને પ્રચલિત છે
હા અને આમાં આપણે જે ડ્રાયફ્રૂટસ હોય એ નાખીએ તો એ આનો સ્વાદ વધારી દેતો હોય છે
હા અને ઇલાયચી પણ સુગંધ ખુબ આપ છે
હા પંચમૃત છે એ પણ તૈયાર કરવામાં આવતું જ હોય છે
તમને ખબર પંચમ વ્રત શું હોય છે
હા એ પાંચ વસ્તુઓથી બનતું હોય છે જે છે અ જે દૂધ છે દહીં છે ઘી છે મધ છે અને સાકર હોય છે
હ અને આ એક બહ પવિત્ર આમ રસા તરીકે પણ કર છે
હા જે ફાળ પણ એક પ્રસાદમાં મૂકવામાં આવતો જ હોય છે
હમ કેળા છે સફરજન છે દ્રાક્ષ અનેડમ જેવા ફળ પણ વપરાય છે ને
હા હ તાજા ફળ જે છે એ આરોગ્ય માટે પણ સારા હોય છે
હ અને નારિયેલ નું પણ ખાસ એક મહત્વ હોય છે
હા નારિયેલ ઘણી વાનગીઓમાં વપરાતું પણ હોય છે
હમ અને ગોળ પણ ઘણી વાનગીઓમાં મુકવામાં આવેું કે ગોળ ત આમ મીઠશ અને સ્વાદ બંને મળે છે
હા એની જોડે જોડે આપણે જોઈએ તો જે ચણાની દાળ હોય છે એનો પણ ઉપયોગ થતો જ હોય છે
હમ દાળથી પૂરણ અને છે ને બીજી વાનગીઓ પણ બહ બને છે
હા જે ચોખા પણ એક મુખ્ય અનાજ છે આ બધી વસ્તુઓમાં
હમ ચોખા માંથી કેવું કે ઘણી વાનગીઓ આમ બનાવી શકાય આપણાથી
હા ઘઉંનો પણ ઉપયોગ થતો જ હોય છે ખાસ એવો
હમ ઘઉમાંથી કેવું પૂરણપોળી અને લાપસી બંને બને જ છે ને
હમ અને એ જોડે જોડે જોઈએ તો ઘી નો ઉપયોગ હોય છે એ તો લગભગ દરેક મીઠાઈમાં થતો જ હોય છે
હમ ઘી છે ને સ્વાદ અને સુગંધ બંને આપે છે
ઇલાયચી અને જાયફળ પણ વપરાતું જ હોય છે
હ આ મસાલા થી કેવું કે મીઠાઈને છે ને એકદમ આમ સુગંધિત બની જાય
હા એના જોડે જોડે આપણે કાજુ બદામ અને પિસ્તા પણ ઉમેરવામાં આવતા હોય છે
હમ અને ડ્રાય ફ્રુટ કેવું વાનગી એમ સુંદર પણ એકદમ લાગે
હા તહેવારમાં ગરમ ગરમ ભોજનનોો અલગ જ આનંદ હોય છે
હમ તાજા બનાવેલા ભોજનમ એકદમ સ્વાદિષ્ટ લાગે છે
હા કેટલાક ઘરમાં શાક અને પુરી પણ બનાવવામાં આવતી હોય છે
ના કેવું કે સાથે કડીએ
અથવા દાંત હા ભાત પણ ભોજનનો એક ભાગ હોય છે
અને આ રીતે છે ને ભોજનમ સંપૂર્ણ બન્યા છેદમ
અને આપણે ઘણા લોકો એના જોડે જે અથાણું હોય છે કાપડ હોય છે એ પણ સાથે પીરસ્તા હોય છે
હું આથી ભોજન નો સ્વાદ એકદમ જ સરરસ બની જાય છે.
હ છાસ છે એ પણ ઘણા લોકા પીતા હોય છે.
હમ છાસ થી ભોજન પછી કેવું કેમ હલકું પણ લાગે છાસ પીએને તો
હા વિવિધ પ્રદેશમાં વિવિધ વાનગીઓ જોવા મળતી હોય છે.
પણ તહેવાર છે ને એની આમ ભાવના દરેક જગ્યાએ આમ એક કજ હોય
હા ભોજન સાથે આપણે સફાઈનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
હા સ્વચ્છ રસોડામાં ભોજન બનાવવા એક સારી આદત છે.
હા તાજા સામાનનો ઉપયોગ કરવો જોઈએ.
હમ આથી ભોજન ની ગુણવત્તામ સારી રહે છે.
હથવ્યવહારનો ખોરાક પરંપરા સાથે જોડેલો હોય છે.
અને આ પરંપરા પેઢી દર પેઢી ચાલતી જ રહે છે.
હા પછી આપડે જે ગણેશ ચતુરનિ નું ભોજન હોય છે એમાં ઘણી નાની નાની અ વટનું પણ મહત્ત્વ હોય છે.
હ અને આગલા આમ આ વિષયમાં તો બો બધી વાતો થાય કે આપડે જેમ કરી કે ગણેશ ચતુર્થી ના ભોજન માંબી ઘણી ઘણી નાની વાત તેનું પણ બઉ મહત્વ હોય કે ઘરમાં સવારેથી રસોડામાં તૈયારી શરૂ થઈ જ જાય
હા આપડે જેમ વાત કરી કે લોડ છે ગોડ છે સાકર ઘી નારિયેલ એવી બધી વસ્તુઓ તૈયાર રાખવામાં જ આવતી હોય છે.
હું અને ડ્રાયફ્રુટસ પણ કેવું કે અલગ ડબ્બામાં રાખવામાં આવે અને ઇલાયચી અને જાયફળ ની કેવું કે સુગંધ રસોડામાં એકદમજ ફેલાઈ જ જાય
હા આ સુગંધ વ્યવહારની જે શરૂઆત છે એનો અહેસાસ કરાવતું હોય છે.
હમ અને કેટલાક લોકો તો છે ને ઘરમાં જ મીઠાઈ બનાવવાનું પસંદ કરે.
હા ઘરની મીઠાઈમાં જો તાજગી અને સ્વચ્છતા હોય છે. એ બંનેઉ આપણને મળતી દેખાય
હમ અને મોદક ના પણ આમ ઘણા પ્રકાર જોવા મળે છે આપણને અત્યારે તો
હા જેમ કે આપણે કેસર મોદક હોય છે એના જોડે જોડે જે માવા મોદક હોય છે એ પણ ઘરે ઘરા લોકો બનાવતા જ હોય છે.
હવે તો કેવું કે ચોકલેટ મોદક પણ બધા બઉ બનાવે કે ચોકલેટ મુદક છે ને આમ કેટલાક સ્થળો એ તો જોવા મળે છે અને પરંપરાગત મુદક નું તો અલગ મહત્વ હોય છે.
હા ઘણા લોકો જે છે પરંપરાગત મોદક જે આવે છે એને જ વધારે પસંદ કરે છે.
હું અને કોઈ જગ્યાએ કે તલ ના લાડુ પણ બનાવવામાં આવતા હોય છે.
હા હા ને જોડે જોડે જે સિંગદાના હોય છે એના લાડુ પણ સ્વાદિષ્ટ હોતા હોય છે.
હું રવાના લાડુ સરળ રીતે બની જાય પછી બેસન ના લાડુ હોય એ પણ આમ ઘણા તહેવારોમાં જોવા મળે છે.
અને આપણે તો આ મીઠાઈની વાત કરી પણ એના જોડે જોડે જે ફરસાણ હોય છે એ પણ ઘણા ઘરોમાં તૈયાર થતો હોય છે.
હું ગાંઠિયા અને ચેવડા જેવા પદાર્થ પણ બનાવવામાં આવે જ છે ને.
હા ને મઠિયા છે એ પણ કેટલાક ઘરમાં બનાવવામાં આવતું હોય છે.
હું અને પાપડી જેવી વસ્તુ પણ સાથે પીરસાય છે.
હા જે આપડે ભોજન હોય છે એમાં પુરીનો પણ સમાવેશ થાય છે. આ ગરમ પુરી સાથે જે શાક હોય છે એનો સ્વાદ વધી જતો હોય છે.
હા અને બટાકાનું શાક છે ને ઘણું આમ સામાન્ય રીતે આપડે ત્યાં જોવા મળે અને વટાણા નું શાક પણ બનાવવામાં આવે છે.
હા દાર ભાત નું જોડણ ઘણું સરસ લાગે છે.
હમ કઢી સાથે ભાત પણ આમ ઘણા લોકોને ભાવે છે ને, બનાવે
હં જે દહીં છે એ પણ ઘણા ભોજન સાથે લેવામાં આવતું હોય છે.
હમ સલાડ પણ સાથે પીરસાય છે ને જાણે કાકડી, ટામેટા, ગાજર નું સલાડ એકદમ સુંદર લાગે.
હ અ અને આના જોડે જોડે લીંબુને સાઈડમાંથી ઉમેરવામાં આવે છે જેનાથી સ્વાદમાં ફેરફાર આવતો હોય છે.
હમ અને કોથમીર થી કેવું કે વાનગી સજાવામાં આવે એટલે એકદમ આમ સરસ દેખાય
હ અને એના જોડે જોડે લીલા મરચાં પણ અલગથી મૂકવામાં આવતા હોય છે.
હમ અને રસોડામાં કેવું કે વ્યવસ્થા પણ ઘણી જરૂરી હોય ને દરેક વસ્તુ યોગ્ય જગ્યાએ રાખવામાં આવે તો કામ સરળ બની જાય.
હમ ગરમ વાનગી છે ગરમ જ પીસર પીસર આવી જોઈએ
હમ અને ઠંડી વાનગ એવી હોય જે ઠંડી જ સારી લાગે એટલે એવું હોય બધું.
હા હ આમાં પણ આપણે પહેલા જે મીઠાઈ છે પછી મુખ્ય ભોજન પણ કેટલાક સ્થળોએ જોવા મળે જ છે.
હમ બરાબર છે, આના પર તો આપણે ઘણી ચર્ચા કરીએ.
હા આપણે ફરી ક્યારે આગળ વાત કરીશું આના પર
ચોક્કસ ચોક્કસ
હા